હા
ક નહી
નહીરેલી વાંચવાનીની
ના વાચોનું છે, તો ટાળ
હ દસલામાં અત્ય્યારે તો દ મામા આવી ને એટલે તારે વાંચવા પડે દીકરા
હા એ તોશમાં વાચી
એ છે.
હા એ વાચની હતી, પણ આ હજ નથી પડતી તો દાદી કોણ લીધ. હલો હ ર હલો.